હ
હા
જય શ્રી કૃષ્ણ કેમ છો.
જય શ્રી કૃષ્ણ એકદમ મજામાં તમે કેમ છો.
અમે પણ મજામા
અચ્છા ઘણા દિવસે યાદ કર
આ તહેવારો ના જાણવા માટે કોલ કર્યો છે
હા
લાઈક મહારાષ્ટ્રમાં જુદા જુદા ત. હોય છે જુદા હોય છે પણ આપણા ગુજરાતીઓ માટે લાઈક. કઈક તો કોમન છે. કઈક જેવી રીતે કે શીતળા સાતમ હોય છે. એવી રીતે અનેક તહેવારો છે જન્માષ્ટમી તો તે બદલ. તમે શું કહેવા માંગો છો.
અમારે અહં તહેવાર ની ઋતુ ચક્ર મેન રક્ષાબંધન થી ચાલુ થાય.
હમ હમ બરોબર.
રક્ષાબંધન જે ભાઈ બન ના પવિત્ર બધા તહેવાર એના પછી થાય છે સાતમ આઠમ જન્માષ્ટમી. જન્માષ્ટમી પછી. થોડાત્રી આવી્યા નતા નતા પછી આ. આપડી દિવાળી ની બધી તિથિઓ ચાલુ થઈ જાય છે.
બરોબર.
કહેવામાં આવે છે સૌ પ્રથમ રકમ બંદાથી તહેવાર ની શરૂઆત થાય અને દિવાળી એ અંત થાય.
બરોબર.
જે લગભગ મારા ખ્યાલ થી ગુજરાતમાં તહેવાર જેટલા આનંદ. મોજ થી ઉજવામાં આવે છે લગભગ બીજા સ્ટેટમાં નથી ઉજવામાં આવતા. આ બાબતે તમાર શું માનવું છે. હલો. હલો. હલો. હલો.